હેલો
હેલો મિત્ર
કેમ છે મિત્ર
સારું સારું
હા મિત્ર
શું આજે આપડે બેંક વિશે વાત શકીએ.
હા મિત્રો ચાલ ને તો વાત કરીએ આમ તો એ આમ જ ફ્રીજ બેઠો છે.
હા તો કઈ બેંક વિશે જણાવશો તમે
હા મિત્ર બેંક વિશે તો આપણે જોઈએ તો એમ આપણા જીવનમાં એવું નાણાંની સંગ્રહ ની ખુબ જ જરૂરિયાત ઉભી થતી હોય છે કારણ કે આપણે જેમ જેમ વર્ષ વિતતા જાય છે તેમ તેમ લોકોની જરૂરિયાત પ્રમાણે નાણાંની બચત પણ ખૂબ જ એવી ઉપયોગી બની ગઈ છે.
તો થોડી ઘણી હું માહિતી તમને બેંક વિશે આપું કે બેંક એક નાણાકીય સંસ્થા છે જે નાણાં સ્વીકારવાનું થાપણો સાચવવાનું અને લોન આપવાનું કાર્ય કરે છે.
આધુનિક અર્થવ્યવસ્થા બેંકિંગ પ્રણાલી દેશના આર્થિક વિકાસ કરોડરજ્જુ સમાન છે. બેંક વિશે આપણે વાત કરીએ. તો બેંકનો અર્થ અને વ્યાખ્યા સરળ શબ્દ માં કહીએ તો બેંક એ એવી નાણાકીય સંસ્થા છે. જે લોકોની વધારાની બચત ને થાપણ તરીકે સ્વીકારે છે અને જરૂરિયાતમંદ લોકોને ધિરાણ પૂરું પાડે છે.
તેમજ તેના મુખ્ય કાર્યો બેંગ દ્વારા કરવામાં આવતા કાર્યને બે પ્રકારમાં વહેંચવામાં આવે પ્રાથમિક કાર્યો આ થાપન સ્વીકારવી લોકો પોતાનુ શાખાની બચત સુરક્ષિત રાખવા માટે બેંકમાં ખાતા ખોલાયે છે. તેજ રીતના બીજાન ધિરાણ આપવો. એટલે કે લોન આપવી વ્યક્તિગ ધંધાકીય શૈક્ષણિક કે ગૃહિણી લોન દ્વારા જરૂરિયાતમંદોને નાણાં પુરા પાડવા તે રીતે નાણાંની લેવડ દેવડ એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા જેમ કે આપણે જેએ કે
યુપીઆઈ એનએકટી આઈ એમ પી પી એસ જેવી વગેરે. પસી બીજી ગૌણ કે સેવાકીય કાર્યો જેમાં ચેક ડ્રાફ્ટ અને બીલ વસૂલ કરવા. ગ્રાહકો વતી વીમા પ્રીમિયમ વીજળી બિલ કે ટેક્સ ભરવા લોકરની સુવિધા વિદેશી ચલણની આપ લે કરવી. કે તમે મિત્રો આગળ બેંકના એવા કઈ તમે જાણતા હો તેના પ્રકારો વિશે જણાવશો કે મિત્રો
હા જરૂર. બેંકમાં ખાતા ખોલવામાં આવતા મુખ્ય ખાતાના પ્રકાર બહુ બધા હોય છે. જેમાં પહેલું ખાતું બચત ખાતું કેવામાં આવે છે જેમા સામાન્ય નાગરિકો માટે દૈનિક બચત અને વ્યાજ મેળવવા માટેનું ખાતું હોય સે એ ખાતું કા વધારે ગામડા વિસ્તાર અને નીચલી કક્ષા વ્યક્તિઓને ખાતા ખોલાવતા હોય છે અને બીજું ખાતું છે કે ચાલુ ખાતું જેમ કે કરંટ અકાઉન્ટ જેમાં વેપારીયો અને કંપનીઓના કંપનીઓ માટે જેમાં દિવસ દરમિયાન અસંખ્ય લેવડ દેવડ થઈ શકે શે જેમ કે લાખ ખો ની લેવડ દેવડ કરવામાં આવે છે. ફિક્સ ડિપોઝિટ ખાતું જેમાં એક નિશ્ચિત સમયગાળા માટે એક સાથે નાણાં રોકવા ઉપર ઓછું વ્યાજ માટેનું ખાતુ હોય છે જેમાં ફિસ ડિપોઝિટ રાખવામાં આવે છે. અને ચોથું ખાતું સે જેમાં રીકેરિંગ ખાતું દર મહિને નિયમિતપણેે નિશ્ચિત રકમ જમા કરવા માટેનું એ રીકેરિંગ ખાતું તરીકે ઓળખ ખ વામા આવે છે આધુનિક હમણાં જ અમારામાં આધુનિક બેંકિંગનો ખુબ જ ચાલી રહી છે જેમાં નેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ એપ્સ ઘર બેઠા ખાતાનું સંચાલન કરવામાં આવે છે જેમાં યુફીઆઈનો મોટો ભાગ હોય છે સેકંડોમાં કોડ અને ક્યુઆર નંબર કે ફોન નંબર પરથી પેમેન્ટો થાય છે અને એટીએમમાંથી પણ ગમે ત્યારે રોકડા પૈસા ઉપાડી આપવાની સુવિધા પણ આપ વામા આવે છે બેંક તરફથી જેમાં અર્થવ્યવસ્થા ખુબ જ લાભસ મળે છે અને મહત્વ આપવામાં આવે છે. બેન્કો દેશની બચત અને એકત્રિત કરીને ઉત્પાદકીય ક્ષેત્રો જેવા કે ઉદ્યોગો કૃષિઓ અને સેવા ક્ષેત્રોમાં ખુબ જ રોકાણ માટે ફાળવે છે. તે દેશમાં રોજગારીની તકો ઉભી કરવામાં આવે છે અને ગરીબી નિવારણ માં મદદરૂપ બને છે સરકારની નાણાકીય યોજનાની અને સબસીડી સીધી લાભાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવે છે. અને મુખ્ય ભૂમિકા ભજવવામાં છે, જેમાં વ્યાજ દર ને વ્યાજદર ના હિસાબ થી લોન આપવામાં આવે છે, અને સહકારી બેંકો તરફથી સબસીડી પણ આપવામાં આવે છે. જેમાં જોઈન્ટ સેક્ટર અને જાહેર ક્ષેત્રની બેન્કો, જેમ કે એસ બી આઈ અને બેંક ઓફ બરોડા વગેરેનો સમાવેશ થાય છે, ખાનગી ક્ષેત્રની બેંક જેમ કે એચ. ડી. એફ. સી અને આઈસી આઈસી બેંકનો સમાવેશ થાય છે. સહકારી બેન્કો ચાલુ ધોરણે ચાલતી બેન્કો જે મુખ્યત્વે ગ્રામીણ કે, મધ્યમ વર્ગના લોકોને આર્થિક સહાય કરે છે. ગુણ સેવા કે, સેવા કાર્યોમાં આપણે ચેકો આપવામાં આવે છે. બિલ વસૂલ કરવામાં આવે છે, ગ્રાહકોની વીમા પાવતી પ્રીમિયમ જેવા સબૂતો આપવામાં, દસ્તાવેજો આપવાવામાં છે, વિદેશી ચલણને આપ-લે કરવામાં આવે છે. એના વિશે તમારે શું કેવું છે મિત્ર?
હા મિત્ર, અવે આપણે જોઈએ કે આપના દેશમાં. કે વિદેશમાં ઘણી-બધી એવી બેંકો આવેલી છે, જેમ કે આપણા દેશની વાત કરીએ તો. આર બી આઈ એમ મુખ્ય દેશની બેંક છે. સેન્ટ્રલ બેંક છે, જયારે અન્ય બેંકો એચ ડી એફ સી બરોડા બેંક. પસી. આઈ સી સી વાળી બેંક પસી.
આવી ઘણી બધી બેંકો આવેલી છે, તેમાં પણ અલગ-અલગ નાણાંની દેવળની જે કિંમતો હોય છે, એની લેવડ-દેવડની અલગ-અલગ નિયમો હોય છે. જેમ કે આપણે હવે જોઈએ કે, બેંક જો બરોડા ની લઈએ. તેમાં આપણે નાણાંની લેવડ-દેવડ પણ કરી શકી, જેમ કે આપણે એમાં નાણાં જમા કરી શકીએ, અને ઉપાડ પણ કરી શકીએ. એ. ટી. એમ દ્વારા જયારે અમુક બેંકમાં બીજી મોટે ભાગે ની લઈ તો, એમાં ખાલી ફક્ત એટીએમ કાર્ડ દ્વારા એમાંથી. ફક્ત પૈસા ઉપાડી શકાતા હોય છે, પરંતુ એમાં આપણે જમા કરી શકતા નથી. તેથી જે આપણે જોઈએ કે, બરોડા બેંકની સાપેક્ષે બીજી બેંકો માં જે જમા કરવાની હોય છે, એ. ટી. એમ દ્વારા. એ પૈસા જમા કરી શકાતા નથી ને. બીજી બેંકો દ્વારા એ. ટી. એમ થી ફક્ત આપણે પૈસાનો જ ઉપાડ કરી શકીએ છીએ, એજ રીતે આપણે ચેક દ્વારા પણ એક. બેંક માંથી બીજા બેંક માં આપણે પૈસા ના ખાઈ શકીએ છીએ. તે જ આજના જમાનામાં પણ જો એટીએમ કાર્ડ ખોવાઈ ગયેલો હોય કે, કઈ તો પણ આપણે ઓનલાઈન પણ કરી શકીએ છીએ, જે આપણે બેંકમાં કે એટીએમ મશીન જેવી જગ્યાએ જવું પડતું નથી, ફક્ત ઘરે બેઠા મોબાઈલથી જ બધું પૈસાને લેવડ દેવડ ટ્રાન્સફર ઓનલાઈન રીતે થઈ જતા હોય છે.
તો આપણે ઓનલાઈન દ્વારા થતી એપ્સ જેમ કે પે. ટી. એમ. નાવી એ ગૂગલ પે એવી ઘણી-બધી એવી ઉપલબ્ધ એ પછી જેના દ્વારા આપણે પૈસાની લેવડ-દેવડ એક જગ્યાએ બીજી જગ્યાએ
આસાની થી ઇન્ટરનેટ ને મદદ થી કરી શકીએ છીએ. તો તમે મિત્રો આના વિશે આગળ જણાવશો?
હા જરૂર, બેંકની કેટલીક લોનો આપવામાં આવે છે, જેમાં ત્રણ-ચાર લોનો ખાસ કરી આવે છે, જેમાં એક હોમ લોન છે, જે ઘર ખરીદવા માટે કે મકાન નું બાંધકામ કરવા માટે આવે છે. જેમાં ખુબ જ ઓછા વ્યાજદરે બેંકો દ્વારા લોન આપવામાં આવે છે, અને નવીન કરણ માટે નવી જીવન ન શરૂઆત કરવામાં આવે છે. અને બીજું લોન છે, વાહન લોન, જેમ કે કાર લોન ટુ વ્હીલર લોન. નવું કે, જૂનું વાહન ખરીદવા માટે સરળ હપ્તાથી ઈ. એમ. આઈ પર લોન આપવામાં આવે છે, અને તીજું લોન જે છે, એજ્યુકેશન લોન છે, દેશ કે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવામાં માટે વિદ્યાર્થીઓ માટે વિશેષ વ્યાજદરે એજ્યુકેશન લોન આપવામાં આવે છે, અને વિદેશોમાં આ લોનની ફાળવણી કરવામાં આવે છે. વ્યક્તિગત લોન જે પર્સનલ લોન હોય છે, કોઈ પણ આકસ્મિક જરૂરિયાત કે, લગ્ન પ્રસંગ કે તબીકી તબીબી ખર્ચ માટે કોઈ પણ ગીરવે મૂક્યા, વગર આ લોન આપવામાં આવે છે, અને ઊંચા ઓછા વ્યાજ દર પર લોનો આપવામાં આવે છે, જેમાં સરકારી સહાય અને સબસિડીની યોજનાનો પણ સમાવેશ થાય છે, જેમાં મુદ્દા લોન યોજના, જેમ કે પીએમ એમઆઈ યોજનાનો નવો ધંધો સરખવા માટે ચાલુ ધંધાનો વિકાસ કરવા માટે. વગેરે ગેરંટી લોન આપવામાં આવે છે. તેના ત્રણ પ્રકાર હોય છે, જેમાં શિશુ લોન રૂપિયા પચાસ હજાર સુધીની. સબસિડી આપવામાં આવે છે, અને કિશોર લોન માં રૂપિયા પચાસ હજાર થી પાંચ લાખ સુધીની સબસીડી આપવામાં આવે છે, અને તરુણ લોનમાં પાંચ લાખથી, દસ લાખ સુધીની સબસિડી આપવામાં આવે છે.
ટિક-ટિક
જેમાં ખૂબ જ લાગે છે, તો આજે આપણેે આટલી જ વાત કરીશું.
હા, મિત્ર.
મળીએ, બીજા કોલ પર.
હા મિત્ર.